બસ. ફાઈન છું મજામાં, શું કરો?
બસ કઈ આ જોને અ ચાલ્યા કરે ગરમી એટલી બધી પડે છે કે વાત જ નહી પૂછો એટલે અ ગરમી ના લીધે આ આપડને માથું ને એવું બધું વધારે દુખે અને ગરમી ના લીધે આખો દિવસ પણ કંટાળી જવા પરસે થાકી જઈ અને છોકરાઓનું પણ જ એવું સ્કૂલ ચાલુ કરી દીધી અ ગરમીમાં એ લોકો પણ કંટાળી જાય એટલે આપે થોડું હેલ્થ નું ધ્યાન રાખવું પડે, એટલા માટે મેં આ છોકરાઓને પણ કેવું છું આ ગરમીથી આવે એટલે આ લીંબુ શરબત અથવા તો આ ઓવરેસ અથવા તો બધો જૂસ પિયા કરવાનો અને જેથી આ આપણને ગરમી ઓછી ઉકળાટ ઓછો લાગે અને આપડે અ પણ લીંબુ શરબત અને આ પાણીને એ બધું વધારે પીવાનું જેથી આપણને આ લુ ને એવું ઓછું લાગે અને વાતાવરણમાં તો કઈ વાત જ નહી પૂછો હવે આવું વાદળયું વાતાવરણ રય એના લીધે આપણે વાદળીયા વાતાવરણ લીધે વધારે ગરમી ઉકળા જ જેવો થઈ જાય, અને એના લીધે ગરા બધા જ સાચવવું જ જોઈએ આ ઉનાળામાં અને આ જુલાઈ મહિનો જૂન મહિનો તો એટલો આકરો છે કે ગરમી પછી આ વરસાદ ને બધું સાથે થઈ જાય એટલે ખબર નહી પડે કે કઈ ઋતુ કઈ ક્યાં છે. આખો દિવસ સવારથી થોડો બપો લગીને જોઈએ તો થોડા વાર તો વાદળી વાતાવરણ પડે તો અમુક જગ્યાએ તો વસત પડી ગયેલો હોય પછી જોઈએ તો એટલી ગરમી લાગે કે આપણને ઉકળાટ થઈ જાય, અને એના લીધે આપણે કંટાળી જાય બરાબર ને?
હા તમે કીધું તેમ બરાબર છે, ક્યાં ગરમી તો બઉ ગરમી લાગે છે પુષ્કળ ગરમી વધી ગઈ છે. ચાલીસ બેતાલીસ ડિગ્રી તાપમાન થઈ ગયું છે વળી આપડે બપોરે તો બહાર નીકળાય એવી કોઈ પોઝિશન જ નથી. સાંજે પાંચ વાગે ને છ વાગે પણ એટલો તડકો લાગે છે ને ગરમી કે ન પૂછો વાત વળી આપડા ઘરમાં મારા સાસુ છે ને મારા સસરા છે, તે એ લોકોને તો રોજ સાંજ પડે ને એ લોકોએ તો ભાઈ આટો મારવા જવું હોય. કે એ લોકોનું થોડું રૂટીન હોય ચાલવાનું ને એવું તો હું તો એ લોકોને એમ જ કું છું કે ભાઈ તમે સવારે ચાલીને આવો થોડા દસ વાગ્યા પહેલા આઠ નવ વાગે જાઓ, ને દસ વાગ્યા પહેલા ઘર ભેગા થઇ જાાવ ને સાંજે સાત વાગ્યા પછી જરાક નીચે આટો મારવા જાવ કારણ કે એ લોકો ચાલવા જાય ને પછી ટેન્શન આપણેે કરવાનું કે ભાઈ એ લોકો ચાલીને આવ્યા કે નહી આવ્યા ના રસ્તામાં કંઈક ગરમી ના લીધે કંઈક કશું થઈ ગયું, ને ચક્કર આવીને પડી ગયા તો એ વા આપણેે લેવાના દેવાના ઉપાધિ થઈ જાય. વળી હું એ લોકોને તો એટલી કાળજી રાખું છું કે ભાઈ થોડી થોડી વાર એ લોકોને છાશ આપું છું, કે વરી લીંબુ પાણી કરી આપું નારિયલ પાણી પીએ એ લોકો જાય ત્યારે વોક પર હું એ લોકોને કેવું કે તમારે નારિયલ પાણી પી લેવાનું એટલે એ લોકો નારિયલ પાણીને તો પીતા જ આવે છે, વળી હમણાં ઉનાળામાં તો થોડો શેરડીનો રસ બી સારો પડે પણ પપ્પા ને ડાયાબિટીસ ના હિસાબે એમને શેરડીનો રસ ન કામ લાગે પણ હવે કોઈક વાર ચાલી જાય. ના પાડે છે તો પણ હવે હમણાં ક્યાં કેરી ની સિઝન છે તો ખાય જ છે ને કેરી. શું કર્યું હવે એ લોકોને કેટલું સમજાવીએ કે ભાઈ તમને ડાયાબિટીસ છે તો થોડું સંભાળીને ખાવા પીવામાં થોડી કાળજી રાખો પણ હો કે તેમ બુજુર્ગ લોકો તો હવે છે ને નાના બચ્ચા જેવા થઈ ગયા. કે ભાઈ એ લોકોને અ કેટલું બી ના પાડે ને એટલું એ લોકો વધારે કરે. એટલે ચાલે બધ આ ગરમી બી એટલી છે આપડે બી થોડું ધ્યાન રાખવું પડે કે ભાઈ થોડી થોડી વાડે લીંબુ શરબત છે કે તમે કીધું ત મોવા રસતો હું આ બચ્ચાઓને ચાલુ જ રાખું છું. જયારે બી સ્કૂલે જવાના હોય ત્યારે હું એ લોકોને એક પેલું ટેન્ક આવે છે ને તો ટેન્ક વાળું સરરબત બનાવી આપું કે તો એ ટેક એ લોકો લેતા જાય. ને બપોરે આવે ત્યારે હું એ લોકોને કેવું છું કે તમારે શેરડી ન રસ કે એઉં કય પી તુ હોય તો ચાલી જાય એમ બાકી તો ઘરમાં તો હું છાશ તૈયાર જ રાખું છું એમ શું કે તમે બીજું બીજા કયા એ તમે શું કરો છો બી છોકરાઓ માટે તો થોડું જણાવો તો મને બી થોડો ખ્યાલ આવે એમ.
હા મેં પણ એવું છોકરાઓ સ્કૂલેથી આવે એટલે થોડા ઘણા હથપગ બદપગ ધોઈને ફ્રેશ થાય એમ ઠંડા પાણી થી એટલે એ લોકોને આવું લીંબુ સરરબત બનાવી આપો અથવા તો છાસ પી તો છાસ અને ખાવાનું બી આવે ત્યા ખીચડી ને દહી આપો એટલે થોડુંક ઠંડક થાય. દય સારું એમ પાચન શક્તિ બી સુધરે અને દહી એક પ્રોબાયોટ્રિક તરીકે જ કામ કરે એટલે આ રીતે છોકરાઓને બી અ અમે આ ખાવામાં આવી રીતના ગરમી ના લીધે થોડું ઓછું ખાવાનું પણ ઓછું આવી લે લાઈટ ફૂડ જ આપું અને આવી રીતના પાણી અને છાસ ને ઓ આર એસ બનાવીને આપવું એટલે એ જ બેી છોકરાઓ પણ અને હવે તો કેરી ની સિઝન એટલે આપડા બધા જ લોકો કેરી પર જ તૂટી પડે જેને ખબર કે આજ સિઝન ની અંદર કેરી આવે પછી તો ક ખાવા મળે એટલે મોટાઓને પણ એવું જ કે અમુક સિઝન ની અંદર જે આવે એટલે એ લોકો ટાળે જ નહી એ લોકોને આપણે ગમે તે કીએ પણ એ લોકો ખાવાના એટલે ખાવાના જ કે આ સિઝન ની અંદર જ આ ફ્રૂટ મળે એટલે એ લોકો તો નહી જ સમજે એટલે આપડે થોડુંક ચેતવીને રેવું જોઈએ. કેમ કે ડાયાબિટીસ ને એના માટે ટે થોડું આમ જો આપડે વધારે પડતું ખાય તો એના લીધે ડાયાબિટીસ સુગર બધું વધી જાય છે એટલે આપણે ખાવામાં બી થોડી પરેજી રાખીએ તો સારો અને આપણે નાનાથી લઈને મોટા બધા જ માટે આ ગરમીની અંદર આપણે જે છે અગિયાર વાગ્યા થી છ વાગ્યા લાગીને ચાર ચાર પાંચ વાગ્યા લાગીને તો બહાર જવાનું થોડું ટાળવું જ પડે. કેમકે ગરમી જેટલો આકરો તાપ જેવો લાગે આપણા અહીં તો છું પણ આપે અમદાવાદ ની એ બધી મોટી મોટી સિટી અમદાવાદમાં જોઈએ તો આપણને પવન પણ એટલો ગરમ ગરમ લાગે એ લું જેવી લાગી જાય એટલે ત્યાંના લોકો પણ એટલો ગરમીના લીધે કંટાળી જાય અને લોકો બીમાર પણ વધારે પડી જાય. એટલે આપણેે નાનાથી માડીને મોટા બધા આપણે કાળજી લેવી જ જોઈએ જેથી આ ગરમી પણ ઓછી લાગે અને આપણેે આ લીંબુ સરબત નેવ બધું પીએ એટલે આપણને થોડું અ અશક્તિ પણ નહી લાગે વીકનેસ નહી લાગે અને આપણે જે છે ગરમી પણ આપણને લૂ ઓછી લાગે. અને જેમ બને તેમ આપણેે આવી રીતના તડકાના તાપમા જવું નહી જોઈએ સાંજના સમયે છ વાગ્યા પછી સાડા છ સાત વાગ્યા પછી જ બહાર નીકળવું જોઈએ. ત આ ગરમી પણ ઓછી લાગે છોકરાઓને થી માંડીને આપણે બુજુગથી માંડીને બધાને કેમ કે માથા પર તડતો લાગે એનાથી આપે શું કેવાય ચક્કર ને એઇ આવે અ શક્તિ આવી જાય, અને આપણે આપણા ઘરની ઘરમાં બે રીતે, જ સ્વચ્છતા રાખ જોઈએ, આપણા નજીકના એરિયાની અંદર પણ આવી રીતના જો ખુલ્લી ગટર હોય અથવા પાણી પડેલું હોય, તો તેના લીધે હવે માખી મચ્છર નો ઉપદ્રવ વધી ગયો ને ગરમીની અંદર તો મોસ્ટલી મચ્છર, આવે જ છે, એટલે આ જીવડા હવે તો વરસાદ ચાલુ થઈ જશે, તો વરસાદના લીધે બી જીવડા વધારે આવે, તો એના માટે આપણે થોડી ચોખ્ખાાઈ રાખશું તો આપણને પણ સારું આપણા હેલ્થ માટે પણ સારું, આપણે આપણું ઘરથી માંડીને આપણે આજુબાજુની બધી જગ્યાએ આપણેે ચોખ્ખી રાખવી જોઈ, જેથી આપડણે જો જગ્યા ચોખ્ખી રાખેલ હશે તો આપડ સ્વાસ્થ્ય સારું રહેશે, આપણે આપણું ઘર જ જો ગંદો રાખતા હતા તો આજુબાજુનો એરિયા જો ગંદો હશે, એના લીધે જ આપને બીમારી થઈ જાય. હવે ચોમાસા ની અંદર આપણેે મેન જે છે, તો પાણી પણ ઉકાળીને પીવું જોઈએ જેથી આ, કોલેરા ટાઈફોઇડ એવી બધી બીમારી નહી થાય, અને બહારનું જે જંક ફૂડ છે તે ઓછું ખાવું જોઈએ જેથી, આપણે વારંવાર બીમાર નહી પડે, અને નાના છોકરાઓની તો વધારે કાળજી લેવી પડે, કેમ કે ગરમીની અંદર આપણે જોઈ તો ગરમી બહ વધારે લાગે, એટલે એના લીધે પણ છોકરાઓ જે છે, તો એ લોકોને જડા ઉલટી ને એવી બધી બીમારી થઈ જાય, એટલે એના માટે છોકરાઓને આપણે, અ પાણી વધારે પાણીનો મારો વધારે રાખવો જોઈએ, શું કેવું તમારું?
સાચી વાત છે ગમે હવે વા ચોમાસું ચાલુ થશે, એ એટલે, એ તારે જ્યાં જોઈ ત્યાં બધા ખાબુચિયા ભરાઈ ગયેલા હશે, ને મચ્છર નો ઉપજ બી વધી જશે, એટલે થોડું મ મ મચ્છર તો થોડું સાવધાન રહેવું જ પડે. કારણ કે મચ્છરના લી બધા રોગ રોગચાળો ફાટી નીકળે. તમે ક માખી ને મચ્છર ને બના રીધ જોન્ડીસ ને, કોલેરા ને, ટાઈફોઇડ ને એવું બધું પાણી ના રોગ વધારે થાય. એટલે તમે કેય તેમ તાવ, મલેરિયા મચ્છર થી તો મલેરિયા છે, ડેન્ગ્યુ છે, પછ ચિકનગુનિયા છે. એવા બધા રોગ થી થોડું સંભાળીને રહેવું. પણ એટલે આજુબાજુની જે આપડી ઘરની આજુબાજુ જે જગ્યા છે એની થોડી સફાઈ બી કરવી પડે ને આપડે ઘરમાં પણ થોડું ખૂબ કાળજી રાખીને ચોમાસામાં તો આપણે એ કરવું પડે કારણ કે આપડે જેવા ઘરે બહાર થી આવીએ એટલે ત્યારે ભીનું ભીનું બધું ભીનું રેનકોટ ને ભીનું ભીની છત્રી ને આપડે બી આખા ભીનાયા હોય એટલે ઘરનું વાતાવરણ બી કેવું બધું થોડું ડલ જેવું થઈ જાય એમ. તડકો નહી હોય એટલે બધું હવાયલું હવાયેલું લાગે. કપડા એક બાજુ સુકાય નહી એટલે ઘરમાં બધા દોરી પર કપડા નાખેલા હોય તડકો આવે નહી એટલે કપડા સ્મેલ કરે એટલે બધું વા તમારો એકંદરે છે ને બધું હવાયલું વધારે થઈ જાય એમ એટલે થોડી કાળજી તો લેવી જ પડે ને આ તેમાં વળી આ બુજુર્ગ લોકોને તો પપ્પા મમ્મી કે સાસુ સસરા હોય એની વધારે કાળજી લેવાની ને મચ્છર નો તો તમે કેવો તેમ ચોમાસામાં બહુ જ ત્રાસ વધી જાય છે. વળી થોડું જમવાવામાં બી ધ્યાન રાખવું પડે કે વધારે પડતું તીખું ખું તળેલું ખાવાનું નહી આપ કારણ કે ચોમાસામાં બી આપડી પાચન શક્તિ જે છે થોડી મંદ પડી જાય એમ. એટલે ખાવામાં બી થોડું હલકું ફૂલકું હલકું જ ખાવું જોઈએ એમ એટલે એ રીતે જ બધું ધ્યાન રાખીને જ આપડે ચાલવું પડે. કે જેથી કરી છોકરાઓની એ સહેદ આ આ સાસુ સસરા ની ને આપડી બધાની સહેજ નું ધ્યાન રે એમ શું કે તમે?
હા બરાબ તો અંદર હા હલો. હલો.
હા હા હા.
હ હા ચોમાસીની અંદર તો એટલી કાળજી લેવી જ પડે. અને આ માખી મચ્છરનો ઉદ્રવ એટલે દવા પણ નખાવી જોઈએ. હવે જે ગવર્મેન્ટ વાળા આવે તે લોકો આજુબાજુના એરિયામાં દવા પણ નાખી જાય છે. જેથી આ મચ્છર માખી કે ન ઉદ્રવધે હા ચાલો ત્યારે.
ચાલો તો